કેમ છો.
હા મજામાં તમે કેમ છો.
હુ પણ મજામાં જ છુ.
હા આજે મન તારી સાથે સેવિંગ મની વર્ષસ સ્પેન્ડિંગ મની આ વિષય પર વાત વિસ્તારથી કરવાની છે.
હા વાહ આ તો ખુબ ઉપયોગી અને જીવન સાથે જોડાયેલો વિષય છે, પૈસા કમાવો જેટલો જરૂરી છે, એટલા જ સમજદારી થી ખર્ચ કરવો અને બચત કરવું પણ જરૂરી છેને.
હા તો જરૂરી છે. સેવિંગ મની તો કરવું જોઈએ.
હા સાચું છે, કે
અચ્છા હા તમારે ફિઝુલ ખર્ચ ના કરવુ જોઈએ.
હુ અને હા સાચું છે આજકાલ પ ઘણા લોકો પૈસા કમાવે છે. પન બચત નથી કરતા બીજી બાજુ કોઈ લોકો ખુબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચો કર કરવા માટે ડરે છે.
એટલે જ એક સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની બંનેને સંકલન રાખવું ખુબ જરૂરી
અને પહેલા આપણે સેવિંગ મની વિશે વાત કરીએ બચત એટલે શું છે.
બચત એટલે આપણી કમાઈ માંથી થોડો ભાગ ભવિષ્ય બાજુ પર રાખો બધા પૈસા એક સાથે ખર્ચા ના કરું દેવા જરૂરી સમય માટે સાંભાળી રાખવું જોઈએ.
હ એટલે જ જે પૈસા આજે બચાવશું એ આપને ભવિષ્યમાં કામ આવશે ને
હા જરૂર જેમ કે અચાનક બીમારી આવી જાય ઘરમાં કોઈ ઇમરજન્સી થાય બાલકોને શિક્ષણ માટે પૈસા જોઈએ. વ્યવસાય શરૂ કરવો હોય. લગ્ન પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય ત્યારે બચત ખુબ જ કામ લાગે છે.
હા, જો આપની પાસે બચત હોય તો, સંકટ ના સમયે ગભરાટો ઓ છી થાય છે.
જયારે પૈસા ના હોય
બચત કરવાના મુખ્ય ફાયદા શું શું છે?
બચત કરવાના મુખ્ય ફાયદા શું છે આ ઘના ફાયદા છે. આર્થિક સુરક્ષા મળે છે. અચાનક ખર્ચા આવે તો ઉધરો લેવાની જરૂરત ઓછી પડે છે ભવિષ્યમાં કોઈ સપ્ન હોય પૂરા કરવી શકાય. મનમાં શાંતિ રહે છે, મારી પાસે થોડાક પૈસા સુરક્ષિત છે. બચતની વ્યક્તિ ને શિસ્તબંધ બનાવે છે.
હા મને લાગે છે કે બચત કરતા લોકો વધારે જવાબદાર થઈ જાય છે ને
હા તો તમે સાચુંજ કીધું, કારણ કે લોકો ખર્ચો કરતા પેલા વિચાર કરે છે. આ ચીજ ખરીદવી જરૂરી છે કે નઇ?
અને બચતનો સંબંધ ભવિષ્ય સાથે ખુબ જોર અ ગાઢો છે.
હા આજે બચાવેલો પૈસા કાલે આપને આધાર આપે છે.
હા અ હવે સ્પેન્ડિંગ મની, એટલે ખર્ચ કરવું, અ એ વિશે વાત કરીએ.
હા ચાલશે, ખર્ચા કરવું એટલે રોજિંદા જીવનની જરૂરત માટે પૈસા વાપરવું જોઈએ, જેમ કે ખાવાનું કપડા શીખ ક્ષન, દવા, ઘર ખર્ચો યાત્રા, બિજલી, મોબાઈલ, બચ્ચોની ફી પુસ્તક, સામાજિક ખર્ચ આ બધા માટે ખર્ચો કરવો જરૂરી છે.
હા એકદમ સાચું બોલ્યા તમે, આ બથાના માટે ખર્ચો કરવો જરૂરી છે. પણ ખર્ચો તો જીવનના આવશ્યક તો ભાગ છે, અને જો પૈસા કમાઈએ પણ ખર્ચ જ ન કરીએ તો, જીવન ચાલશે કેવી રીતે?
સાચું પૈસા કેવલ જમા કરવા માટે નથી, પણ યોગ્ય રીતે સમય યોગ્ય વસ્તુ પર ખર્ચો કરવો પણ જરૂરી છે.
હા, એટલે ખર્ચે કરવાનું મતલબ ફિજલ ખર્ચી નથી. પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપરવું જોઈએ
બિલકુલ, જો આપને પોતાને સ્વસ્થ, શિક્ષણની, ઘરની જરૂરત, વ્યવસાય સાધન સામગ્રી, સગવડ આરામ અને પરિવાનો સુખ માટે પૈસા ખર્ચ કરીએ, તો આ યોગ્ય કેલાય છે.
અ ખર્ચ કરવાના ફાયદા શું હોય શકે?
ખર્ચો કરવાના ફાયદા બઉ ઘણા છે, જીવનની જરૂરતો પૂરી થાય છે સગરો આરો હોય પર ખર્ચ કરીએ તો હાલ નુ ભવિષ્ય સુધરે છે. પરિવાર સાથે નાના મોટા આનંદ પ્રસંગ ઉજવી શકાય છે. પૈસા યોગ્ય રીતે ખર્ચો કરીએ તો આપડે કરવાની છે.
હા જેમ કે સારું અન્ન, બાળકો નું શિક્ષણ, સારા કપડા, સ્વાસ્થ્ય પર ધ્યાન, આ બધા બંધુ ખર્ચ જ તો છે પણ જરૂરી ખર્ચ છે ને
હા તો જરૂરી છે. બંને ન સંતુલન બચત નહી પણ આ તો બંનેનું સંતુલન રાખવું જરૂરી છે.
મારા માટે કમાઈ ના પૈસા ની એટલે બચત પણ જરૂરી અને ખર્ચે પણ જરૂરી તો બંનેમાં સંતુલન કેવી રીતે રાખવું.
બંનેમાં તમેં ત્રણ ભાગ કરવું જોઈએ. જરૂર ખરચો બચત ઈચ્છા અથવા આનંદ માટે તોની સર કરીએ ને તો સારુ બચત થાય છે.
અભ ઉદાહરણ આપોને
હા જેમ કે કોઈને એ મહિનામાં વીસ હજાર રૂપિયા આવે. તો પેલા ઘર કરજો દવા ફી બિલસ રાશન એ જરૂરી ખર્ચા માટે બાજુ પર રાખે રાખવું જોઈએ. પછી થોડો ભાગ બચતમાં મૂકી દે અને બાકી માંથી થોડો ભાગ પોતાની નાની ઈચ્છા આઉંટની ગિફ્ટ અથવા કપડા માટે વાપરી શકાય.
વાહ આ તો ખુબ ભારી સમજાડી તમે એટલે પૈસા આવે ત્યારે પેલા બધો ખર્ચ ન કરી કરી દેવાનો પણ યોજના બનાવવાની જરૂરી છે.
હા એને તો મેનેજમેન્ટ કેવાય છે.
હા ખર્ચ કરવું જરૂરી છે પણ ફિઝુલ ખર્ચ શું છે.
ફિચુલ ખર્ચ શું છે આ તો હ ખર્ચ જે જરૂરી ના હોય કેવ નાલોચી ખાવા અથવા તમારો શોની ઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરના જરૂરિયાત હોય છતાં બાર બાર અ શોપિંગ કરવું. ફક્ત ઓફર જોઈ ને ખરીદી કરવું. સોશિયલ મીડિયા જોઈ ને બીજા ની નકલ ખર્ચો ના કરવો જોઈએ.
હા એ અન્ય હ હા ક્યારેક સેલ છે એટલા જ માટે લોકો ખુબ જ તું ખરીદી કરી લે છે પણ પછી એનો ઉપયોગ પણ નથી કરતા ને
હા તો તમે સાચું કીધું છો કપડાં મોબાઈલ કોમે એક સજાવાટ ની વસ્તુ આ લોકો વધારે ફસાઈ જાય છે.
હમ હા અને પછી મહિનાના અંતમાં પૈસા ઓછા પડે છે.
આ પ વધારે પછ કરી પણ જરૂરી છે ને હંમેશા સારું જ રહે છે.
મોબાઈઇલ લે અને અથી આગો એક પડાકા સુ ખચ્ અને ગરીબ હા અને પછી મહિ મહિનાના અને એક પ્રશ્ન વધારે બચત કરવી એ હંમેશા સારું છે.
હા સારું છે બચત ખુબ સારી દ પણ કોઈ વ્યક્તિ એટલી બચક તરીકે પોતાની જરૂરિયાતો પણ પૂરી ના કરી શકીએ ખર્ચ ન કરે બાળકોનું શિક્ષણ ટાળ આરામદાયક જીવન ન જીવે તો એ સંતુલન રીત નથી ને
હ એટલે બચત એટલી ન હોવી જોઈએ કે જીવનમાં આનંદ જ ન રહે
હા તો તમે સારું કીધું
હમ. પૈસાનું જીવન સુધારવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બંને કોટી છે બા જે છે ને.
હા બંની બાજુથી જો કરીએ તો સારું થાય છે.
હમ. એકદમ વિવેકપૂર્વક ખર્ચ નિયમિત બચત એ સાચી રીતે છે ને.
હા તો સાચું રીતે છે.
મરજન્સી સમય બચત કેવી રીતે કામ લાગે છે?
મરજન્સીને તમે કોઈ બીમારી થાય છે તો તમારો એક્સિડેન્ટ થાય. મરજન્સી માં બહ પ્રકાર છે ત્યારે તો તમે કોની પાસે પૈસા માંગશો તોછી તને ના આપવાના. એ મને પછી પૈસા રિટર્ન કરે. કે ના કરે જયારે મને બસ ગરજ હોય ત્યારે એવું કે છે, આવે તો. ત્યારે તો તમારી બચત જ તમને કામે આવશે.
હા, જો હા જો બચત ના હોય તો ઉધાર લેવું પડે કર્જો લેવું પડે. અથવા બીજાની મદદ પર નિર્ભર રહેવું પડે ને.
હા તો છે જ. જો તમારી નોકરી જતી હોય તમાર વ્યવસ્ નુકસાન થાય, ઘરમાં રિપેરી નો ખર્ચ આવે ત્યારે બચત તો બહુ જરૂરી સાબિત થાય છે.
હમ, બાળકો માં બચત ની આદત કેવી રીતે લાવવી?
હા તો નાની ઉંમર થી જ પોકેટ મની માંથી થોડો ભાગ બચાવો શીખવો જોઈએ. પૈકી બેંક આપવું જોઈએ એને સમજાવું કે બધા પૈસા તુરંત ખર્ચો ને કરી જોઈએ.
હા, આથી બાળકો પૈસા ની કિંમત સમજે છે ને.
હા એને લોકો બજેટ જરૂરત અને ઈચ્છા વચ્ચેનો ફરક પણ સમજી છે.
અ કમાઈ ઓછી હોય તો શું કરું?
હા કમાયું છે તો કોઈ ની કમાયું છે હોય તો એ શું બચત કરી શકાય હા જરૂર બચત મોટી ર કમતી જ શરુ થાય છે, જરૂરી નથી બાક પણ બચાવી શકાય મુખ્ય વાત આદત ની છે.
હા એટલે પન્નાસ રૂપ હોય કે દસો રૂપ કે પાંચસો રૂપ જે હોય એ પણ પચાસ ર્ચ ના કરવું જોઈએ બધા
હા એ તો જરૂરી છે જ બ જવા માટે. આ તો ફક્ત નાના બાળકોને જ કામ નથી, હા બધા લોકો એ પણ બે કર
હા પીકી બેંક વગેરે આપવું જોઈએ નાના પુરાણને.
નાાના પરા લ તો બધા હોય પાંચ
હા, એ આદત તો પાડવી જોઈએ, સાચું બોલ્યા તમે એકદમ. અ હા હું પણ નાના હું પણ પીકી બેંક વગેરે લઈસ ને પૈસા બચત કર
હા તમે પણ કર
હા હા ફરી મળજો.
હા હ.